હા.
હલો.
હા બોલ.
હેલો.
હા બોલ.
કેમ છે?
હા નમસ્તે. મજામાં છું. તું કેમ છે?
હા હું પણ મજામાં છું. આજે મને તારી સાથે સ્ત્રી ત્યાં આ ગંભીર અને સંવેદનશીલ વિષય પર વાત કરવાની છે.
હમ્મ. હા અમિતા હા. ખૂબ જરૂરી વિષ કે જે સ્ત્રી ભૃષ્ણ હત્યા ફક્ત તો એક ગુને નથી પણ સમાજ માટે શરમાની વાત છે કોઈ પન આ જન્મી દેખરીને જન્મ લેવા પહેલા મારી ના ખવી આ
અહ મજે અહ હા એકદમ સાચું એ. આજે આપન ઘનાસ સ્થળે દીકરાની ઈચ્છા કારણે દીકરીને ઓજુ માનવામાં આવે છે. આ માનસિકતા સમાજ માટે ખુબ નુકસાનકારણ છે.
હમ્મ બિલકુલ. દીકરી અને દીકરા બંને સમાજ છે. બંનોને જીવનનો હક છે, શિક્ષણ નો હક છે, પ્રેમ અને સન્માન નો હક છે.
હા. પેલે તો એ એક કહ કે સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું?
હમ્મ. જરા ગર્ભમાં બાલક દીકરી છે એ ખબર પડી જાય, અને એક કારણે જે ગર્ભપાત કરાવી દેવામાં આવે તેને એ સ્ત્રી ભૃષ્ણ હત્યા કહે છે. આ એક ગંભીર સામાજિક અને કાનૂની અપરાધ છે.
હા મજે એટલે અજ અમને દીકરીને ફક્ત એ દીકરી છે કારણે જીવામાન દેવો એ જ સ્ત્રીભ્રૂણ હત્યા.
એકદમ આ સમસ્યા માટે
શા માટે પેદા થાય છે?
યના પાછળનું ઘણા કારણો હોઈ શકે. દીકરાને વધારે મહત્ત્વ આપીને માનસિકતા તી વશુ ચાલુ રાખશે, એવ ખોટે વિચાર
દીકરો જે સારા બિશ નો યુ માન્યું સમાજની જની અને વૃદ્ધવાષો છે.
હા. આ બધા કારણો દર્શાવે છે કે સમસ્યા ફક્ત તે એક પરિવારની નહીં, પણ પૂરી સમાજની માનસિક સાથે જોડાયેલી છે.
હમ્મ. બિલકુલ. દીકરી
અને પન એક પ્રશ્ન છે કે દિક કરીને ઓજી કેમ માનવી? એ પણ તો ઘરની સંતાન છે.
હા. દીકરીઓ ઓછી કેમ? આજે દીકરીઓ શિક્ષણ, નોકરી, વ્યવસાય, વિજ્ઞાન સેના, રાજકારણ, કલા દેરક ક્ષેત્રમાં આગે વધી છે. ઘની દીકરીઓ પોતાના માટે પિતાની ખૂબ સોઈ સહારા બને છે.
હા. ઘના ઘરમાં દીકરી માતા પિતાની સેવા, પ્રેમ અને જવાબદારી નિભાવ તી હોય છે.
હમ્મ. બિલકુલ. એટલે દીકરા દીકરીને ભેદભાવ બિલકુલ યોગ્ય નથી. કાનૂની અપરાધ.
હા. મજે એક ગંભીર અપરાધ છે, કે ગર્ભમાં બાલકનું લિંગ જાણવું, અને એ આધારે ગર્ભપાત કરવો કાનૂન વિરુદ્ધ છે. સરકારે આ માટે કઠોર કાનૂન બનાવ્યા છે.
હમ્મ. એકદમ સમાજ પર અસર
સ્ત્રીભ્રૂણ હત્યા સમાજ પર ક્યા પ્રકારનો અસર કરે છે?
જો દીકરીઓને જન્મ આ છે તો સમાજમાં સ્ત્રી પુરુષનું સુલતાન બગડે છે. પછી લગ્ન પરિવાર, સામાજિક સુરક્ષા, સ્ત્રીની સ્થિતિ બુદ્ધ પર અસર પડશે. આ સમસ્યા આગળ જઈને વધારે ગંભીર બની શકે.
હા. એટલે આ ફક્ત એક ઘરની વાત નથી, પણ સમાજમાં ભવિષ્યનું પણ વાત છે.
હમ્મ.
અહ ઘની વાર લોકો કહે કે દીકરો ઘરનો વારસ છે. તું શું કહીશ?
મારા માટે વર્ષા ફક્ત દીકરો જે નથી હોતે, દીકરી પન ગૌરવ બની શકે છે. એ માતા પિતાનું નામ રોશન કરી શકે છે. પરિવારની સેવા કરી શકે છે. આર્થિક મદદ પન કરી શકે છે.
હા. મજે આજે સમય બદલાઈ ગયો છે કે દીકરીઓ કોઈ પન બાબત
બાબત માં પછાડી નથી.
હા એકદમ. શિક્ષણનું મહત્
આ સમસ્યા દૂર કરવામાં શિક્ષણ કેવી રીતે મદદ કરી શકે?
શિક્ષણથી વિચાર બદ લે છે જે. લોકો શિક્ષિત હોશે તો એ સમજશે કી દીકરી દીકરાનું સન્માન છે. શિક ક્ષણ અનુરા અનુસ અંધશ્રદ્ધા, ભેદભાવ અને જૂની ગલત ઓછી કરવા મદદ કરે છે.
હા. ખાસ કરીને સ્ત્રી શિક્ષણ વધશે તો પરિવાર પન વધારે જાગૃત બનશે.
હા બિલકુલ. માતા પિત
પિતાની સોચ અહ કેવી હોવી જોઈએ?
માતા-પિતા પિતા એ દીકરી દિક કરામાં ફર્ક ન રાખ્યો જાય. બંને સમાજ, પ્રેમ, સમાજ, શિક ક્ષણ, સમાજ સંધિ અને સમ્માન સમાજ સન્માન આપ્યો જાય ગ ગર્ભમાં બાળક, શું છે જાણવા કરતા એ સ્વાસ્થ હોય એ મહત્વનું, માન્યું જાય.
હા બાલક દીકરી હોય કે દીકરો એ ભગવાનની અમૂલ્ય દેન છે.
દહેજ અને એકદમ, હા ઘણુ પરિવારને લોગ એક દીકરીને અર્થભાશમાં દહેજ લગ્નને ખર્ચની જવાબદારી આખોટી અને અન્ય પૂર્વ શોધ છે દહેજ‌ પ્રથા ફોટો એક સામાજિક બધાયી છે.